લો હા, તમારો આવે અવાજ.
હવ હવ બોલો બોલો.
હમ મેં એટલે ફોન કર્યો કેન અત્યારે અમે કંપનીવાળા શું કે દોઢ થી બે મહિનાનો ગેપ આપ દીધો. મેં કીધું ભારત તો બઉ ફર લીધું. અવ વિદેશમાં જાવું હે ફરવા તો મેં કીધું જગ્યા તો કો આમ હારી એકાદી.
તારે મસ્ત ફરવા લાયક જાવ હોય ને તો ઈડનબર્ગ. કોટલેન્ડ આ ઈ આમ તું નીકળી જાય એટલે મસ્ત આમ વેલીને બઉ મોટી-મોટી ખીણને, ઝરણાને એવું બધું મસ્ત જગ્યા
આ આમ આમ કે તો ખરા ઈડનબર્ગ એ સ્કોટલેન્ડમાં રયુ એટલે શે શું આમ. એનું હું કઈ આમ સ્ટોરી કે એવું કઈ હે.
ઓરી બોરી ને આમ તને આમ મજા જ આવે. અલગ જ ફીલ આવે એની જે એનર્જી છે. એનું યુનિવર્સિટી મસ્ત રેહ ઈડનબર્ગમાં એક યુનિવર્સિટી રે.
હા ઈ મેં જોયું ઈના ઈના ઘણા વિડીયો આમ આવતા હોય ક્યારેક આમ ઓનલાઈન કે એની યુનિવર્સિટી લીધે આખું ફેમસ છે. બહુ મસ્ત જગ્યા હે મન નથ ખબર ન્યા હે ઝરણાને એવું બધું હે
હા ખીર ખીણ છે. ઝરણા છે. તને આઈસ જોવા મળશે. બી ઘણી ઐતિહાસિક સ્થળો જોવા મળશે. ઊંચી ઇમારતને બધું વેલસેટ વાળી સિટી છે.
અચ્છા. પછી સ્કોટલેન્ડમાં બીજું છે ઈની સિવાય?
સ્કોટલેન્ડમાં તો ઈડરબર્ગ છે. બીજું ઘણું હશે.
અચ્છા. સ્કોટલેન્ડ એના પછી બીજી કઈ જગ્યા હોય હારી.
લક્ઝમબર્ગ. તાર જો આમ લકઝરી લાઈફ જોવા મળે. તો તન લક્ઝમબર્ગ જવાનું. એની આઈએસ જીડીપી છે વર્લ્ડમાં.
હા પણ એટલે ઈ કન્ટ્રીમાં રેવા જ હાટુ ઈના હાટું સ્ટે કરવા હાટું હાર હું તો ઈમ નઈ ક
ફરવા ન. આ તો લક્ઝમબર્ગ કાઈ ફરવા જેવી સિટી છે. લક્ઝમબર્ગ છે. એ ઈટલી છે. ઈટલીમાં રોમ માર. ઈ તને ઈતિહાસ જો જાણવાનું ઈચ્છા હોય તો તાર રોમ રોમ જાવાનું. તાર લક્ઝરી લાઈફ જોતી હોય તો તારે લક્ઝમબર જાવાનું. તાર શાંતિ વાળી જોતી હોય તો તારે ફિનલેન્ડ કે પછી આપડે આઈસલેન્ડ ને ઈ બાજુ જાવાનું.
હન બીજું બીજું.
તારે બીજું તો શું આવે આમ એડવેન્ચર વાળું જોતું હોય, તો તારે જવાનુંડન્ચર માટે માલી છે, ઇન્ડોનેશિયા છે બાજુ એડવેન્ચર વાળું.
એટ હા બાલી ઇન્ડોનેશિયા બીજ ઉપર મજ જાય.
હા ત્યારે એ ત્યાં નેચરને માણવું તો, એ બાલી સારું છે.
હમ બાલી ઇન્ડોનેશિયા મલેશિયા હૈ. સિંગાપુર હૈ.
હા થાઈલેન્ડ બેન્કોક. ઘણું એ ફરવા માટે છે.
મારે તો આ વધારે તો જવાની ઈચ્છા થાય છે, આમ શ કે યુએસ એમાં લોસ એન્જલસ માં
લોસ એન્જલસ સારું છે. તાસ ભેગાસ સારું છે, ભેગાસ સારું છે.
હા પછી લાસ વેગસ પછી સાન ફ્રાન્સિસ કોઈનો ઓલો બ્રિજ જો ને આપડો હાવરા બ્રિજ જેવો છે. તે ખબર?
આવવ.
એના પછી એના, પછી આવો લે જ વ સટી વ સિટીટે લલું મયામી
હા એ છે.
યુએસએમાં ઘણી જગ્યા આ તો ઈંગ્લેન્ડ માં અરે આખો આખો ન્યુયોર્ક હ લંડન હ
જર્મની તારે ઈચ્છા થ જર્મની જયાય.
હમ દમન તો એમ ત્યાં તો વધારે ગાડીઓનું નીચ છે ને.
હા ઓટોમોબાઈલ સિસ્ટમ છે, વધારે ત્યાં જર્મની. સ્કોપ એનો બહ મોટો જ હતો મોબાઈલ ન
્યાં જ ને આમ શ કે હારી એકા પીએમડબલ્યુ મર્સિડીસ ઓડી કે પોરસે જેવી ગાડી ઉપડ હોય ને આ હાા. આખો જર્મની પરરોફ. ફૂલ સ્પીડે.
હા એ થાય પછી તારે હનીમુન માટે જવું હોય તો તારે લક્ષદ્વીપ છે માલદીવ છે. હાલ દિવસ બેસ્ટ થગ્યા માલ દિવસ બેસ્ટ છે.
એટલે શે શું?
બીચ ટાપુ જેવું છે હા ચારે બાજુ ટાપુ છે, ને ચારે બાજુ. સમુદ્ર છે અને એમાંારે બધું રેવાની હોટેલ ને બધું જોરદાર છે.
એટલે હું ક્રુઝમાં જવું પડે કે બસ? બાય પ્લેન જવું પડે અચ્છા એટલે આ મંદરથી કેટલું વઠું કળ ખચો
હચો ને તારે. વીસ હજાર જેવી ટિકિટ થાય જવાની ખાલી વીસ થી પચીસ હજાર.
પછી વિઝાના?
લક્ષદ એમાં ક્યાં વિીજા જોયું?
અચ્છા ઈન્ડિયા અને વિઝા નથી જોતા હ એના પછી હોટલ ના સ્ટે ના ને એના
હા એટલે બધો ખર્ચો ગણીને લાખ રૂપિયા પર પર્સન થાય મેક્સિમમ લાખ રૂપિયા
લાખ રૂપિયા એ બહ વધી ન છેે
આ એ તો તમે જેવું જેટલા દી રોકાવ એ પ્રમાણે તમારે વધારે દી રોકાવો તો લાખ રૂપિયા થઈ જાયને તો તમે ત્ર ચાર દી માં પતાવો તો સિત્તેર એસીી હજારની અંદર આવી આવો ત
હાલી ત્રણ ચાર દિન દિવસના હિતથી એસી હજાર તો બહુ મોંઘું પડે એમ થોડીક આમ સસ્તી હોય એવી જગ્યા બતાવ
વાની ફ્લાઇટ વીસ હજાર આવવાની ચાલીસ હજાર તો ફ્લાઇટ ના થઇ ગયા
અહ કમ આમ સસ્તી એવી જગ્યા નહી હોય કે
સસ્તી વિયતનામ જે વિયેતનામ સસ્તામ સસ્તું લે પચા હજારમાં તું જયન વહયાય
એટલે ખાલી ફ્લાઇટ ની કે અહી
ના ના ફરીન ફરીન ફરીન ભરીન તારે જ આવ તો થોડાક વીસ દસ વીસ હજાર વધારે એટલે સાઈઠ સિત્તેર ની હજાર સાઈઠ હજાર ની અંદર તું ફરીને હા પાકું
કેટલા દીમા વિયેતનામ
ચાર દિવસ ચાર ચાર દિવસ આજુબાજુ થાય કારણ કે વિયેતનામમાં બહુ ખર્ચો નથી બહ એના તું બસો રૂપિયા ગણને તો આપડા હજાર રૂપિયા સમથિંગ આજુબાજુ થાય
વિયેતનામ ના બસ સો ના આપડા હજાર
હા એવું છે હા એની ઇકોનોમી બઉ ડાઉન છે
તો તો આપણા બસો બરાબર એના હજાર થતા હોય ને
ના હા હા બરાબર હા રેડી
એવું છે એટલે એ વિહતનામમા હે હું આમ ફરવા જેવું
કણ છે આમ અતરે વિયેતનામમાં ગલીઓ છે અને ઓલું જોવાલાયક સ્થળ ને નેચર ને ટાઈપ નુ બધું છે
એવું હે એમને
તમને નઈ ખબર બીજી એક સારું ફરવા લાયક છે
હ મને તો એમ સથી પેલા તો ઈંગ્લેન્ડમાં જ આવી એટલે તો લંડન હે લંડનમાં ઓલો બ્રિજ છે એનો લંડન ટાવર હ પછી ઓલો જાયન્ટ મેગાવલ હે એના ઉપરથી યાની યુનિવર્સ જોવી હ એક તો ઓક્સફોર્ડ ને આવડ બે
હા બર
પછી યુએસ લોસ એન્જલસમાં જવું તો તો મેન અંનું ઓલું છું હોલવુડ
બલીવુડા
હોલિવૂડ હિલ્સ જોવી હ એના પછી સે ફન્સિસ્કો લાંબો બ્રિજ મિયામીમા તો આખું સિટીર કારણ કે મસ્ત બના આખું સિટી
ફરવા જાવો પછી તારે એક દુબઈ છે
અરે હા ધુપ હા કેલાની
ત્રીસ ચાલીસ હજાર માં તું જોઈન હોય ચાલીસ હજાર મે શમ
કેટલાથી ચાલીસ હજાર ના ના હું તો કામ કે અઠવાડિયમ કઈ ખલી જગ્યા હોય ફૂલ મજા આ આવી જાય
તો દસ હ ચા પચાસ હજાર જેવું થાય અઠવાડય હજાર તો પચાસ
તો તોય સસ્તું પડે દુબઈમાં હું હું હે તો ત્યાં જ જઉં છે
દુબઈમાં ફરારી ન આખું પેલું છે ફરારીની આખી કંપની છે દુબઈ ઈ ઈ જોરદાર છે ઈ ફરારી પછી બુર્જ ખલીફા છે અબુ તાબીમાં છે બિલ્ડિંગ્સ બહ ઊંચી ઊંચી બિલ્ડિંગ અને હોટલ ફાઈવ સ્ટાર બહ મસ્ત છે દુબઈ અબુ તબુ શા જવાનું
યાં તો પછી ઓલું હે ને ઓલું આપડે શું ઓલી સેવન સ્ટાર હોટલ બુર્જલ અરબ
હા એના પેલા પર ફ્યુમ્સ ને અત્યાર એ બધું બહ ફેમસ છે
અ દુબઈ માં તો હું કે પ્રોડક્ટ થી સસ્તા મળતા હો છે ગમેવું આઈફોન હે કે બીજું કોઈ
એટલે ગોલ્ડ સસ્તું આઈફોન તો લગ લગભગ એન્અલ ભાવ જે હોય એ લેતો
ગોલ્ડ તો એમ છેં પેટ્રોલ સસ્તું હોય છે ને યાં તો સુપર કાર લઈ ને ફરવાની ભૂલ મજા આવતી છે
પેટ્રોલ તારે સૌથી સસ્તું જતું હોય ને તો તારે વેને જોયેલા જવાનું વેને જોુયેલા પેટ્રોલ નો ભાવ તારે ચાલીસ રૂપિયા લીટર એવો કંઈક છે
લે ઈ કઈ ન કે લ લ દુબઈની બાજુ માં જ કુવે છે અહિયાં હ જી ભાવ હે નવ રૂપિયા લીટર
હા એઈજ ચાલે હા ઈ પોતાનું એટલે ક્યાં વાંધો પછ બધા એને નવ રૂપિયાર લીટર આવતું હ છે
હા અહિયાયા તો શું કેવ આપડે આમ જે પેલાના કોક હતા પ્રધાનમંત્રીલા એટલે કોક તો હતો નેતા એ કીધું તું ગમારે કે ભારતમાં પેટ્રોલ કે ખાલીને છત્રીસ રૂપિયા લીટર જ આવે છે આ તો અત્યારે ખબર ને હો રૂપિયા કે એકસો બે રૂપિયા કેટલો લીટ એટલે વેચે
હા કો પેલાનો જમાનો અલગ જ તો અત્યારે બધું અત્યારે તોને મેક્સિમમ સો રૂપિયા જોવા મળશે એટલે એટલે ઈન્ડિયામાં સો થી એકસો પાંચ ની વચ્ચે અત્યારે જે ભાવ આવે છે બાકી એનથી સસ્તું અને આખા વર્લ્ડ હા વર્લ્ડમાં લગભગ ક્યાંય મારા ખ્યાલ પ્રમાણે નથી એટલું સસ્તું નહી હોય એટલું તો હશે જ બધે રેટ
મ બધ નોર્મલ કેટલો છે પા ઇન્ડિયા અનુ ઉપરથી હો જેટલું હારું ના આપતા ભેળસેેડ વાળું આપે અહીયામાં કચરો ને ખબર નહ બીજું કંઈક નીકળે
બીજા દેશના લોકો મોસ્ટ ઓફ યુઝ ટ્રાન્સપોર્ટેશનનો ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરે એટલે બીજા દેશમાં બહુ ઓછા પેટ્રોલને જોઈએ કારણ કે એમાં ભાવ વધારે છે ને બીજા દેશમાં એટલે લોકો બહ ટ્રાન્સપોર્ટેશન યુઝ
વાત સાંભળીને નક્કી કરી નાખ્યું કે હવે દુબઈ ને સ્કોટલેન્ડ બે જગ્યાએ જવાનું છે. હવે
હો
હારુ હાલો
હા.